હલો હા હા કેમ છો બસ હું મજામાં છું તમે કેમ છો
હું પણ નિતમ મજામાં
બસ કઈ નહી એટલે હું શું કેવા માંગુ છું આજે છે ને અમારા ઘરે એટલે હું મારા પિયર માં આવેલી છું હમણાં તો તો અમારે ત્યાં એક પેટ ડોગ છે એટલે હું એું પેટ વિશે વાત કરો માંગુ છું કે જો ને આપણે કેટલી લાગણી થઈ જાય છે એક જાનવર સાથે પણ એ પણ કેટલો અટેચ થઈ જઈએ છે અમારા અહં એક પેટ છે એનું નામ જેની છે
અચ્છા એ જીની કેટલે કોમન નામ
હા એટલે પેટ એનિમલ્ પણ આપડે કેટલું મતલબ આમ લગાવ થઈ જાય છે અ કોઈ પણ આપણેે કામ કરતા હોઈએ આમ જો મારા ભાઈ ભાભી શું છે એ લોકો બંને છે એમના છોકરાઓ મોટા થઈ ગયા છે હવે તો એ બધા જોબ ઉપર જાય આવે એટલે શું છે કે બેવું ઘરે એકલા જ હોય છે તોમ એમને એક પેટ ડોગ રાખેલો છે જો મારે તો સાસરીમાં એલાવ નથી મારા સસરા ને બહ જ એનાથી આમ એમને પસંદ નથી
હા ઘણા જણ ને મને પોતાને પણ ની ગમે આમ જોવા પુરતું ગમે પણ આમ હાથ લગાવવાને મને ખબર ન આમ અલગ જ શરીરમાં કઈ અલગ જ આમ ફીલ થાય એટલે મને બી આમ થોડુંક
હા પણ તો પણ જો લ મારા મારા છોકરાઓ અહિયાં આવેલા છે ને તો એ આખો દિવસ એની જેની સાથે આમ તેમ ફરવાનું પછી અ એના સાથે મસ્ત કરવાની એને રમાડવાનું કોઈ પણ બોલ થી બહુ રમે તો બોલ થી એને રમાડે અને પછી હા તો એ પણ એક મતલબ એવું છે થાય છે કે કેવું મતલબ જાનવરોને પણ કેટલું અટેચમેન્ટ થાય છે મારી આમ વિષ મારા મગજ વિચાર આવ કે જો આપણે માણસો સાથે આટલો લગાવ કરીએ છીએ અને જાનવર પણ એવું હોય છે કે એ પણ આપણા સાથે
હા છે જાનવર તો ભાઈ એલખ હતા આપણ જેટલું આમ માયાડું રહી ને તો એ લોકો ભી આપણી જોડે એવી રીતે જ રહી કેમ કે મારા પોત પોતાના બી ફેમિલીમાં છે મારા મામા હતા એ આઈ થીન કેટલા આઠ વર્ષથી છે એટલું આમ એ લોકો આમ એટલું સરસ એમ જે પોતે ખાઈને પોતે એને બી એવું જ આપે આમ. સરખું આમ ને એને બ એટલી માયા છે ને જે એ લોકો કશે જતા રહી ને એને છોડીને.
આપ પડે છે બધી જ રીતે.
હમ નેલકુંભી આમટલું સરસ એનું ધ્યાન રાખેને. કે આમ હમ હું કે કે એમની છોકરી ભી સાસરે જતી ર ને તો એ તો બાપરે એને તો કે કેટલા દિવસોથી આમ ખાવાનું સરખું બી ખાધું આમ.
બિલકુલ. બિલકુલ સચું હો જો તો હ અને જો આમ આમ લોકોનું પણ આપણને બહુ જ ખ્યાલ રાખવો પડે છે જેમ કે જોઈએ તો અ સમય સમય પર એમને વેક્સિંગ લગાવવા જવા લગાવવું પડે છે પછી એમના પર હેર કટ કરાવવાના નાખૂન કટ કરાવવાના. દવાઓ એમને આપવાની એમને પણ જે શરીર માં કોઈ આપણે અછત થતી હોય એવી કોઈ આપણે ન વિટામીન્સ ની કે ન પૂરા પડતા હોય તો એના માટે પણ એમને પણ દવાઓ ખવડાવવી પડે બહ ખ્યાલ રાખવો પડે બીમાર થાય તો પણ ખ્યાલ રાખવું પડે. એ પણ બહુ જ અનુભવે છે. આપડણે ક્યાંક જતા રહીએ. તો પણ એ આપણને શોધે છે. છે.
હા શોધે મેં તો બહ આમ જોયું છે ભાઈ કેમકે એ લોકો એમ રાખતા ને એટલે મને બી આમ. ખબર કે કેટલું ગમે એ નની તો આમ બધું આમ સરખું મે પોતે આમ કેહો ને મારે ઘરે હમ તોતાના બચ્ચા એ પેરેટના બ્ચા ચા પી દીધેલા ત્રણ તો આમ મને. એવી રીતે જ મને આમ માયા થઈ કે એલકો જોડે આમ દૂર થી જોતી એમ પણ કેટલું આમ સરખું એલ ધ્યાન રાખતા ને એમ આમ બચ્ચાની જેમ. તો મારું બી એકરમાન થઈ ગયું. કઈની ઘરમાં રાખવું. પણ ખરાબર ની આ મન જ ની મા ન એટલે આ બચારી એની આવી આવી ને એને જોતી. કે ભાઈ મારા બચ્ચા કામ છે આમ કા છે પછી તો મેં પાછા મારા વોચમેન ને કીધું ભાઈ તું તેની જગા પર મૂકી દે. કેમ કે ભાઈ બધા મા તો માં જ કહેવાય એને બચાને કેવી રીતે આપણે અલગ કરી શકીએ પછી એ પોતે જાતે લઈ ગયું પોપરટે એમને.
બિલકુલ હા તો એ કેવું છે. ું લાગણીઓ એટલે જાનવરોમાં પણ કેટલી લાગણીઓ હોય છે. અને સુરક્ષા ની નજર થી પણ જોઈએ તો આપણે ઘરે કૂતરું રાખીએ તો એ બહુ સારું પણ હોય છે જે એકલા રહેતા હોય તો એમની સુરક્ષ. કક્ષાના નજરિયા થી બહુ સારું હોય છે.
હા આજકાલ તો બધાના ઘરમાં હોય જ આમ.
અમારા ઘરે તો રાત્રે બે વાગે પણ મારો ભત્રીજો છે ને એ રાત્રે મોડો મૂવી જોવા ગયો હતો કાલે તો એ રાત્રે શું મોડો આવ્યો હતો તો એને ગેટ વગાડ્યું ને એટલે આને ખબર પડી ગઈ કમરામાં બેડરૂમમાં ઉપર સુતી હતી તો પણ એને ખબર પડી ગઈ કે ગેટ ઉપર કોઈ આવ્યું છે અહિયાં થી એ આવાજ કરતી કરતી ઠે ગેટ પર ગઈ. તો એ રી હા એટલે સુરક્ષા છા ના રીતે થી પણ એ બહુ જ આપણા માટે લાભદાયક હોય છે.
હા હ તો છે ભ આપણા આમ દેખા જાય તો ઘરમાં બી કઈ આમ પૈસા ટકા હોય કે કઈ આપણા આમ આવા એરિયામાં બી રહેતા હોય તો એ તો આપણના માટે બહ આમ. શું કે આમ એક હેલ્પફુલ જ કેહેવાય એમ મદદરૂૂપમાં તો આમ.
ખુશ અને જો એક ઘરમાં પણ માહોલ પણ સારો થઈ જાય છે કારણ કે એની એના એનું પણ એક કામ વધે એક મોટા માણસ જેટલું કામ હોય છે આમ. તો જોઈએ તો એને ફરવા લઈ જવાનું એને ટાઈમ ટી ટાઈમ ખાવાનું આપવાનું એને સવાર અને સાંજ બહાર લઈ જવાનું એના સાથે પણ એક્ટિવિટી કરવાની તો એક પૂરું આપણું પણ એનાથી મન લાગી જાય છે અને એક મતલબ લગાવ પણ થઈ જાય છે અને આપણે પણ એક્ટિવ થઈ જઈએ છ છેએ કારણ કે આપણે બી જો કોઈ રૂટીન વાળું કામ હોય બધું કામ આજકાલ તો તમને ખબર છે.
હા એ તો છે આપડણે એક વાર એક વાર પોતા માટે ખાવાનું ટાળી દે કે લાળસ ના
ખ જ પડે બિલકુલ સાચી ક છો તમે એટલે એ પ્રમાણે પણ તો પેટ ડોગ આટલા સમય પહેલા જયારે મારા પણ મમ્મી પપ્પા અને એ લોકોને પણ એટલું ડોગ રાખવાનું. એટલે સખત એમને ન ગમતું પણ હવે લાયા પછી તો અમને બધાને બહુ ભાવાવી ગયું છે. અને એની સાથે સમય કાળવો બહ. હા એની સાથે સમય કાઢવો બહુ જ સારો લાગે છે અરા બાળકો પણ એના સાથે રમે છે. જે એમને પણ એક એવું એક મિત્ર મળી ગયો હોય ને એ પ્રમાણે એ પણ એની સાથે રમે છે અને એ બી શોધે છે હું આમ આવું વિચારું છું જયારે હવે પાછા વેકેશન અમારે ત્યાં હવે ખુલવાનો જ સમય આવી ગયો છે તો હું મારા બાળકોને લઈ જઈશ. તો એ લોકો પાછું એને બહુ જ યાદ કરવાના છે.
હા હા આ તો છે. પછી તમને જે સોરી આમ કરશે ભાઈ લઈ આવો આપણી ઘરે બી મારા છોકરો ભી કઈ ને મમ્મી મારા છોકરો કઈ ને ત મેં કીધું તું કરશે એનું સ. કામ તમે કે તમે લઈ આવું.
બિલકુલ આનું બહુ જ કામ છે કહ છું ને એક માણસને એક આખું અવેરવું એટલું એક જાનવરને અવેરવાનું એટલું પણ એનું પણ કામ હોય જ છે.
હ એતો છે બધું ગમે પણ એક તો એમના. થોડુંક આમ શું કેમ વાળ નાવ બધું પડે એટલે થોડુંક આપણ ને તી આ મેં થઈ જાય.
અમારે ત્યાં એક થોડા સમય પહેલા એને કેટ પણ લાયા હતા એ તો એમ મારા એક મિત્રની હતી એ ક્યાંય બહાર જવાના હતા તો એમને ક્યાંક અર્જન્ટમાં જવું હતું તો એમની કેટ ને અમારે ઘરે લાયા હતા એ પણ બહુ જ ક્યુટ હતી એનું પણ બહુ જ સારું હતું પણ તો પણ એ પણ એના માલિકને ઓળખે છે એ અમારા ત્યાં બે દિવસ સુધી મૂકીને ગયા પણ એ બહુ જ માયુસ થઈ ગઈ એ ખાવાનું. કઈ નહી તો બહુ માયુસ થઈ જાય છે એ લોકો પણ એમને માલિક થી બહુ જ લગાવ થઈ જાય છે. લોકોને પણ જાનવરો આવી રીતે આપણે રાખ્યા પછી એમને કોઈ દિવસ મૂકવા નહી જોઈએ આમનેમ.
હા તો ઓલી મૂવી કેટલી સરસ છે. તમે જોઈ હશે અક્ષય કુમારની મુવી છે ને એમાં બતાવે ને ડોગ વાળો આખું. કેટલું આમ સરસિલ્કોનું આમ બતાવેલું છે એલું ડોગનું કેટલું આમ બતાવે કે કઈ આમ આપણે લાગે કે આપણે બી કઈ આમ એનાથી કઈ આમ છે શીખવા જેવું ઓલી મવી નું નામ મને એકચુલી મોડા પર નથી આવતું મને પણ બહુ સરસ
હા હા સાચું કો છો તમે.
બાકી
હલો
હા અવાજ આવતી છે.
હા હા આવે છે અવાજ આવે છે. અચ્છા
હમ એ તો છે ભાઈ જાનવરોની ભી અલગ જ
હ કઈ ભી આમ થોડું ઘણું ઉપર નીચે થઈ જાય તો આપણો ભી આમ જીવ ઉપર નીચે થઈ જાય કેમ કે આમ જે પોતે રાખે ને એ લોકોને જ ખબર કે ભ એ લોકોને કેટલી કાળજી રાખવા પડે. હવે કઈ નહી. જોઈએ હવે મારા બેી છોકરા જીત કર્યા કરે હજુ મારું મન નથી કેમ કે મને થોડું કે છે. કોતી આમાં એલર્જી
હા છોકરાઓને તો જોવ ને મારા બી એવું જ કરે છે એની પાછું એવ એની સી અ સિવાય બીજું કઈ કામ જ ન હોય ને એમ. બસ એને લઈને સવાર સાંજ ફરવાનું. પછી એમના સાથે રમવાનું, સમય કાઢવો, પસાર કરવો બહુજ ગમે એમ લોકોને
હમ્મ, તો આખું આમ કે ને આપણું ટાઈમ શેડ્યુલ આખું આમ આપણો ભી આમ જોવા પડે ભાઈ એમની પછાડી તો આપડણે બી. ને આપણે કશે જવાનું હોય તો આપડણે બી વિચાર કરવા જ વિચાર કરવા પડે કે પેલા આમ કેવી રીતે જશ
બિલકુલ અ ચાલો તો પછી આપણે મળીશું. અને અ બીજી પણ વિષય પર ચર્ચા જરૂરથી કરીશું. તમથી વાત કરીને બહુ સારું લાગ્યું.
ચોક્કસ ચોક્કસ કઈ નહી તમે લાવો તો મને
હા હા જરૂર. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.